કેમ છો, મજામાં, તમે કેમ છો?
બસ મજામાં,
કેવું તબિયત પાણી સારું?
હા, હાલ તો સારું છે, પણ જુઓ ને પોલ્યુશન જ કેટલું બધું વધી રહ્યું છે.
હા, ઘણું વધી ગયું છે હવે તો
હા,
આજકાલ તો શરદી ખાસી બધાને થઈ રહ્યું છે.
હા,
પ્રદૂષણ તો આજ કલ સમગ્ર વિશ્વ માટે એક ગંભીર સમસ્ય તે બની ગયું છે.
ઘણી સાચી વાત કીધી તમે,
જો સમયસર તેનું નિયંત્રણ ન કરવામાં આવે, તો માનવ જીવન અને પર્યાવરણ બંનેને ભારે નુકસાન થઈ શકે છે.
હા એ તો સાચી વાત છે. અને પ્રકૃતિ એ આપણને આમ સ્વચ્છ હવા શુદ્ધ પાણી અને હરિયાળુ પર્યાવરણ આપ્યું છે. પરંતુ માનવની બેદરકારીના કારણે આજે પ્રદુષણ સમગ્ર વિશ્વ માટે ગંભીર સમસ્યા બની ગયું છે, તમે કીધું એમ
સાચું ક્યું તમને માણાવો જાતિને જેટલું પણ આપો એ લોકોને ઓછું જ લાગે,
હા,
જેટલું સારું હોય એને ખરાબ કરવાની તો માનવ ની એક ખરાબ ખોટી આદત છે.
હા,
હવે તમે જોઈ લેવ કેટલા પ્રકારના પ્રદુષણ છે હવા નું પ્રદૂષણ છે પાણી નું પ્રદુષણ છે. જમીન અથવા અવાજનો હાનિકારક પદાર્થો ભળી જાય અને પર્યાવરણનું સંતુલન બગડે. ત્યારે તેને પ્રદુષણ કહેવામાં આવે છે.
હા એટલે મનુષ્ય આ રીતે ઘણી જ રીતે આ પ્રદુષણના તમે જે પ્રકાર કીધા એ રીતે પર્યાવરણ ને નુ નુકસાન પહોંચાડી રહય્યું છે.
હા સાચું ક્યું અને આજકાલ તો એક નવું પ્રદુષણ આવુ છે, પ્રકાશ પ્રદૂષણ.
ઓહો હો હો.
બધાથી પહેલા તો આપડે વાયુ પ્રદૂષણ વિશે વાત કરીએ.
હા બોલો બોલો.
જે વાહનો માંથી નીકળતો ધુમાડો, કારખાના માંથી નીકળતો જેરીલો વાયુ. અને કચરો સળગાવ વનો અને વૃક્ષોની કાપણી વાયુ પ્રદૂષણ મુખ્ય કારણો છે.
હા એ તો સાચી વાત છે હે.
કારણ કે અગર વૃક્ષો જ ના હોય તો આપણને ઓક્સિજન નહીં મળે. પર્યાવરણ માં ઘણું કાર્બનડાયોક્સાઇડ જમા થઈ જાય જે આપણા માટે હાનિકારક છે.
હા અને તેના કારણે તો ઘણી બીમારીઓ પણ થતી હોય છે.
હા સાચું કહ્યુ તમે દમું દમ વાળી બીમારી લઈ લ કે પછી શ્વાસ લેવામાં તકલીફ.
હા.
એવા ઘણા રોગો થઈ શકે છે આપણને.
હા.
તમે તમને કોઈ વાર એમ વાયુ પ્રદુષણ ના લીધે કોઈ તકલીફ થઈ છે?
હા અમુક વાર મને થઈ જતી હોય છે શ્વાસ લેવામાં તકલીફ.
હમ.
જે ઘણું નુકસાનકારક બનતું હોય છે મારા માટે તો. કારણ કે દવાઓ ન ખર્ચો ને બધું આમ વધી જતું હોય છે.
બરાબર.
હા.
આજકલ પ્ર પ્રદૂષણ માટે પણ આપણે ઘણા બધા સ્ટેપ્સ લેવા જોઈએ. કે વધારેમાં વધારે પ્રદુષણ આપણે રોકી શકીએ. શું કેવું છું તમારૂ?
ઘણી સાચી વાત કરી તમે. કેમ કે આજકાલ મનુષ્યો બેદરકારી ના લીધે હવા છે જમીન છે પાણી છે એને ઘણું જ નુકસાનકારક કરી રહ્યા છે.
હા હવે તમે જોઈ લો મોટા મોટા કારખાના. એ લોકો વાળા એ પાણીમાં પ્લાસ્ટિક નાખી દે છે આપડે કેીતે ફરવા જઈએ બીચ પર તો બધા ટ્યુરિસ્ટ પાણીમાં કચરો નાખે બોટલ નાખે જે જળ પ્રદૂષણ કરે છે જે બ સારી વસ્તુ નાખ કહેવાય માનવ જીવન શીખવું જોઈએ કે જળ આપણા માટે કેટલું મહત્ત્વનું વસ્તુ છે.
હા. અને જળ પ્રદુષણમાં કેવું કે કંપનીઓ પોતાનો જે કચરોને ગંદુ પાણી હોય છે. એ પણ અ પાણીમાં કે નદીઓમાં વહેહડાવી દેતા હોય છે એના કારણે માછલીઓનું જીવન પણ ઘણું નુકસાન પડતી હોય છે એમના જીવન પર.
હ, સાચું કહ્યું આ પ્રદુષિત પાણી પીવાથી અનેક બીમારીઓ ફેલાય છે.
હા, એ પણ ઘણું વધી રહ્યું છે આજકાલતો.
હા, કોઈ. ગંદુ પાણી પી લઈએ તો ગળું ખરાબ થઈ જાય છે આપણું.
હા. અને મનુષ્યને જયારે તમે લઈ લો કે નદી કિનારે વસતા હોય. તેમને આમ ચોખ્ખું પાણી ના મળી રેય એના કારણે ના છૂટકે એમને નદીનું પાણી પીવું પડતું હોય છે અને પછી એમના શરીરમાં રોગોની બીમારીઓ લઈને આવતું હોય છે.
સાચી કયુ તમે.
હા, અને જમીન જમીન પ્રદૂષણની આપણે વાત કરી. તો વધારે તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ રાસાયણિક ખાતરો. એમને જ જંતુનાશક દવાઓનો અતિશય ઉપયોગ છે. જેના કારણે થતું હોય છે અને એ જમીન નિયમ ફળદ્રુપતા પણ ઘટાડતું હોય છે જે કૃષિના ઉત્પાદનને આમ અસર કરતી હોય છે.
સાચું કહ્યું. વધારે આપડે ખાતરો વાપરે તો આપરો જે ઝાડ છે એ વધારે આપણને ફળની આપી શકે જમીન પણ બગડે છે. તો ઓછુંમાં ઓછું આપણને ખાતરો વાપરવા જોઈએ.
હા, એ તો સાચી વાત છે આજકાલ તમે ગી બોલો બોલો.
અને આજકાલ તો. કોઈ બી ફંક્શન હોય તો મોટા મોટા લાઉડ સ્પીકરો લાવે જ છે બધા. લગન હોય. કે કોઈ પાર્ટી હોય કે પછી ગણેશ ચતુર્થી લઈ હોય જેનાથી ધ્વનિ પ્રદુષણ થાય છેને. બધા બાળ નાના બાળકોને તકલીફ થાય છે.
હા.
કોઈને ઊંઘ નઈ આવતી હોય સાંભળવાની ક્ષમતા ઓછી થાય છે.
હા, અને ધ્વનિ પ્રદુષણ તો એમ પણ આજે ઝડપથી વધી રહ્યું છે. વાહનોના હોન લઈ લો તમે કીધું એમ લાઉજ. સ્પીકર લઈ લો ફટાકડા અને મશીનોના અવાજથી એમ માનસિક તણાવ ઉઘમાં પ્રોબ્લેમ અને સાંભળવાની આપણી જે ક્ષમતા છે એના પર આમ ઘણી જ અસર થતી હોય છે.
હા, સાચું કહ્યું તમે ને આ પ્રદુષણથી સૌથી વધુ અસર કોને કોના પર થાય છે.
એ આપડે જે સજીવ છે. એમના પર જ વધારે અસર થતી મનુષ્ય લઈ લો, પ્રાણી લઈ લો. એમના જે જીવનનું ચક્ર છે એમાં ઘણી જ અડચનો આવતી હોય છે એના કારણે.
હમ, સાચું કહ્યું તમે બાળકો લઈ લો, વૃદ્ધો લઈ લો ગર્ભવ મહિલાઓ અને બીમાર લોકો પર તેની અસર વધુ થાય છે. ને પશુ પ પક્ષીઓને અન્ય વૃક્ષો પણ પ્રદૂષણથી પ્રભાવિત થાય છે.
હા.
તમારા મતે પ્રદુષણને ઓછું કરવા માટે શું ફેરફાર કરવો જોઈએ આપણે
મારા માટે મતે તો ઓછું કરવા માટે વધુ માં વધુ આપડણે વૃક્ષો વાવા જોઈએ પ્લાસ્ટિક નો બને એટલો ઓછો જ ઉપયોગ કરવો જોઈએ અને વધારે આપડે જે જાહેર પરિવહન છે એનો ઉપયોગ કરવો જોઈએ પછી પાણી અને વીજળી ની આપણે આમ બચત કરવી જોઈએ અને જે કચરો છે એનું યોગ્ય રીતે જો વિભાજન કરવામાં આવે ને એનું જો રિસાયકલિંગ કરવામાં આવે તો એ ઘણું અસર કરી શકે છે પ્રદુષણ ઘટાડવામાં
બરાબર સાચું કયું તમે હવે
હા
મોદી સરકારે ઘર ઘર કચરાની પેલી ગાડી આવે છે. જેમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય છે લીલો કચરો અને સૂકો કચરો ભીનો કચરણ શું કર
હા એ તો સારું કર્યું સરકારે જે નિયમ લીધો એના કારણે આમ જોઈએ ને તો રસ્તા ઉપર ઘણો ઓછો કચરો થતો જોવા મળે છે આજકાલ આપણને.
હા, બટ મારું માનવું એવું છે. કે શાળાઓ ને કોલેજમાં વિદ્યાર્થીઓને. શીખવાડવું જોઈએ કે કચરો કઈ રીતના નાખવો કયો કચરો કઈ જગ્યાએ નાખવો જોઈએ. જેનાથી પ્રદુષણ ઓછો થાય છે.
હા એ તો સાચી વાત છે. અને શાળા અને કોલેજોમાં પણ ઘણા પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે. જેનાથી આપડે પ્રદૂષણ ઘટાડી શકીએ, અને આપણને જે અવેરનેસ છે. એના વિશે શીખવે છે આપણને.
સાચું કય્યું અને સરકાર બી ઘણી ઘણી નવી નવી સ્કીમો લાવે છે.
હા.
હવે તો બધા ઈ પેટ્રોલ તરફ જાય છે.
હા, એટલે આમ કહી ને કે પ્રદૂષણ સામેની લડાઈ માત્ર સરકારની જવાબદારી તો નથી પરંતુ દરેક નાગરિક ની પણ ફરજ છે.
એકદમ સાચું ક તને જો દરેક વ્યક્તિ તે નાની નાની બાબતો નું ધ્યાન રાખશે તો મોટો બદલાવ આવી શકે છે.
હા એ તો ઘણું સાચું કીધું તમે, વાંધો નહી સારું
સારું, હા સારું સારું.
હા.